હલો.
હેલો.
હુકરે.
કાઈની બેહિરેલીએ
ચાલની મેળા જીએ આજે હાંજે.
ચાલ ન તમેં કના બૈડી ચલ જઈએ.
ત્રણ દિવસ નો મેળો ભરાનો છે. ત જાઈએ હાંજે મજા કરીએ ભાઈ હું કે.
હા આજે તો પેલા જ દિવસે પેલા દિવસે તો બઉ મજા આવે.
હા પેલો દિવસે મેળો તો હાંજે જ ભરાવાનો ચાલુ થઇ જાય. એમ પણ હાજે પબ્લિક હાંજે હાંજે પબ્લિક થોડીક ઓછી રે બધા હાંજે પેલા દર્શન કરવા આવે કે ની શિવરાત્રી નું એમ ને હવે જે પેલો દિવસ છે તો પુબ્લિક બી વધારે પણ મજા આવે.
હારું તો ચાલ જીએ તો લેવા આવજે મને હાજે મે તૈયાર થઈ રેવા.
રેજે પહી મજા કરીએ પછી આજે.
હાહા પણ હુ લેવાનસે મેળામાંથી?
અરે બો બધું લેવાનું છે બધું જાત જાતનું લેવાનું છે. મેળામાં જરાક વસ્તુ સસ્તી મળી જાય એટલે મેળામાં જાય ને ત્યારે બધી મજા આવે. રાઈડમાં ને એવું બી બેહવાનું છે બેજે હા
પણ હું હા પણ એક તો કે હું લેવાની છે?
અરે એના હું કે? મે મેડા છે ને કપડા બહુ સસ્તા સસ્તા મલે. તો તે વિચારી ને કપડા બી લઈ લેવા થોડાક ને એક બેગ લેવાનું છે અમારે એમ તો તે બેગ બી લઈ લેવા એવું બધું કરે બધી વસ્તુ લઈ લેવા એમ. ને સેલ બોય ને પાછો મેળા માટે હે તે સેલ માંથી બધી બોટલ બધું ઘેર ગામની વસ્તુ બધીને નલિ નલી એ વસ્તુ તો એમાંથી લઈ લેવા એવું કરા.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
વીસ ત્રીસ રૂપિયા ન સેલ રહી એટલે સેલ માંથી વસ્તુ બી હારી પડે ને સસ્તું બી એટલે તે બીલી લેવાય એમ. તે તો આપડે રિટર્ન માં આવું ને ત્યારે જ લેવું ને પછી વજન ને એવ ઉંચકવાનું બુ પાછા એમ. પેલા આપડે બધી રાઈડમાં ફરી હું ચોકડોર માં પ બ્રેક ડાન્સ વાળો હોય તે મોત કું મોત કુંવર જવા જા હ તું જાય કે નહી જાય? .
અ મેં તો આવડું તો નહી ગે તું લઈ જ તો બહ બીક લાગે.
હા બીવાનું તો ખરું જ હ એમાં મજા આવે એમ જોવાની એમ જયાહૂ આપડે એમાં બી. ને બીજી રાઈડ માં બી બડું બેહુ બીજી બધી રાઈડ માં બી બેહુ. પે હિચકાવાળડી રાઈડ આ વખતે તો હિચકાવાળડી રાઈડ આવેલી છે ભાઈ રસ્તા પર તમે. કાલે બજાર ગેલી હતી ને તમે જોયું ને રસ્તા પરથી દેખાયા કરે એમ બધી રાઈડ ની બધી એમ તે જોયું હિચકાવાળી હે ચકડોળ તો બે બે આવેલી પાહિ પછી મોત કુહો ને પાછો એવું કે બાર બારની સાઈડ બી બધી ને મંદિર છે ને મંદિર ને બાજુમાં બી ત બી બહુ બધી રાઈટ ને દુકાન તો એટલી બડીી આવેલી ને આ વખતે જામ સેલવાડી દુકાન આવેલી પછ ઘડિયાળ ની દુકાન પછી આપણને કપડા ની દુકાન પ બેગ ને પર્સ ને બધું જોયતું હોય ને એની દુકાન. ને ફરસાણ વાળી દુકાન મે બધી બોજ તને ફરસાણ ભાવે કે નહી?
ભાવ જ ન અમે તો એક વાન મેં ગેલી ત્યારે લી આવેલી. આ વખતે આપડે જ તુંલે લે હાત જાવ ને તો આપડે લે હું ઘણુ.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
મે હ બો બધું લેવાનું છે. બધું જ વરી ચકરી તવાને બહત તીખી ચકરી ને પેલું મગજ આવે તો એ મગજ ને એવું બધું મીઠાઈ હો લેવીએ.
સેવ ને એવું બડું લાવતાને સેવ પાપડી તીખા ગાઠિયા અને હમ.
હા લઈ આવી આવીએ.
ખજૂર બી હે ખજૂર બી લઈ હું આપડે હે ને.
હા ખજૂર મસ્ત લાગે જાત્રામાં તો બહ બધા ખજૂર આવે.
પછી પેલો પેલું ખાધેલો કે તું એ પેલું પેડાા કેવું કેને મીઠું મીઠું તોય લાગે વ્હાઈટ વ્હાઈટ કલર નું હોય પેઠા કેવું જ કઈ કેતા હમ.
જઈલું ખરું ખા ખાધલું તો નહી.
હમ. મજા આવહે મેળામાં બી
હમ્મ હેમા હેમા બેહવાની શ
બધુંમાં જ વિચારશે બેહવાનો. હવે પબ્લિક બોય તો આપડે નઈ બેહવું વધારે એમ બી આપડે તો અ હજુ તો બે દિવસ બીજા છે કે ની આજે પેલો દિવસ હજુ બીજા બે દિવસ છે તો બે દિવસમાં તો આપડે આજે થોડીક રાઈડમાં બે હું એવું કરહું પહી થોડુક બધી વસ્તુને ખરીદી કરહુ ને કાલે પહી બીજી બધી રાઈડ માં બેહુ એવું બધું કરહુ એમ તણ દિવસ તો જાવાના જ આપડે તો તણે તણ દિવસ માં થોડું થોડું પેલું કર લેહુ એમ ને પછી જલ્લે આવી રેહુ ઘેરે બી એવું પાછું મારે તને મૂકવા બી આવા પડેહેને ઘેરે
હા તો પેલા આપડે મંદિરે દર્શન કરવા જાહું ને પેલું કોણ ઘીર નું કમળ બનાવે તે એટલે પેલા દર્શન કરવા જાહું પહી બધું ફર હું
દર વખતે જ બનાવે હે ને લો ઘીનું કમળ તો
હા. ને ભોજન ભી ભજન ભી હસા હાભળવાની મજ્જા આવે.
ત બેહું આપડે મંદિરે પેલા દર્શન કરીઅહું પેલા મંદિર જહું આપડે હે ને પેલા મંદિરે દર્શન કર હું ને જલ્દી જ જીએ અગર હું ને તો પછી હું લાઈન બો લાગી જતી છે. ફૂલ ને ફૂલ ને એઉ તો બધું આપડે તાથી જ લઈ લે હું બાર થી જ વેત્તા જ હોય ને ત્યાંથી ફૂલ ને બધું લઈ લે હું ને પેલા દર્શન કલેહું ને જરાકર પેલું ભજન એવા ગાતા હોય તો આપડે તા હું ને પ્રસાદી ને એવું બધું ખાઈ ને પહી ફરવા નીકળું એવું કર હું
હારું હવે ત આપડે પેલા તા જી આ હ લસન ને પહી પહેલા કઈ ખાય લે યાર ભૂખ બો લાગે ફોરન થાકી જવાય કે ની એટલે પેલા કઈ મસ્ત ઠંડુ પીવહું ને કઈ ખાઈ એ લેહું ને પશી બધું લે હું ને પછી બે હિ ને આવી રેવાનું એટલે કઈ ની
હા એવું
ચાલેકે ની.
ચાલે ચાલે એવ-એવું જ કરું તોત તો જ આપણને એગ્જસ થાય ને કેમ કે જો બો લાઇન જો હે મંદિરમાં ને આપડે બેહું એટલે આપડે બે એક કલાક તો એમ જયા કરે દર્શન કરહું ને પછી પેલું ભજન વાળું પ્રસાદી ખાઈને નેવ આવ હું તો. એમ ને ફરતા ફરતા આપણને એક એક બે કલાક તો નીકળી જ જાહે એટલે પહેલા ખાઈ લેહું કઈ બી મસ્ત પાઉભાજીને તો કઈ બી સેવ પુરી એવું કઈ ઢોસા ને તો કઈ ભી ખાઈ લેહું એમ હે ને
હા ઠંડી ઠંડી માં તો લસ્સી કાતો સેદીનો રસ પીહું.
હા એવું કરહું ની શેરડીને રસ આપડે કાલે પીહું કાલે આપડે છેને દિવસ ના જીયા કરહું. તા આપ બી બો હે તાપહી શેડીન રસ કાલે પીહું આપડે હાંજે જવાના છે તો રસ પીઉ તો પછી બીજા ડીસે શરડી થઈ જાય હે
હારું હારું ત તેવું કરહું.
હુ લેવાની છે તું હુ હુ લેવાની છે
અરે મેં તો મારા મામાના પૈરાન હારું રમકડા લેવાની શે બો બધા. પશી કટલરી બી લેવાની છે. અ મેળામાં બધું સસ્તું સસ્તું આવે એટલ હારું પડે.
એજ રમ મેં હું કે ત હમણાં એટલી મજા આવે મેળામાં જાવાની જ્યારે બો મજા આવતી ને હે
હાચ્ચેમ ત્યારે તો બૌ મજા આવતી તી પપ્પા હાથે જતી તી પહી બોઉ બધા રમકડા લઈ આવતી તી
મેં બી એવુ જ કરતી તી હમે તો મેં પપ્પા ને ભાઈ ને મમ્મી એમ કરીને જટા ને પછી રમકડા ની દુકાન દેખાય એટલે અમે તો રડવા જ લાગી જતા હે કે જોઈએ એટલે જોઈએ જએમ તો તો મેં તો એમ એટલે રટી પણ મને જો વસ્તુ તું ગમે એમ ને મને ની લીય આપે તજ રટી એમ તો ત્યારે મે હું પેલું વાસણ વાળા ની આવતા રમકડાં રસોઈ ને એવું બનાવવાનું હોય તે રમકડા લેટી મારો ભાઈ પછી પેલીલએને હું કેય ડીસીબી ને ટ્રેક્ટર નેવા રેય ને તે લેતો મારો ભાઈ એમ ને પહિ હ અમારી મમ્મી ને પપ્પાને હવારમાં લઈ જતા એમ એટલે બપોરે તાપ બો ઓય કે ની એમ એટલે હવારમાં મેમે જીયા કરીએે ને પછી પેલા મંદિરે જતા દર્શન ને કરી લેતા ને પછી પેલા તમને કઈ ખવડઈ દેતા એટલે અમે કઈ ખાઈ લેતા ત્યારે તો હું કેય ઢોસા ને પછી પેલું ખીચું બહુ મળતું ત્યારે તો હે. હજુ બી મળશે તો ખીચું મળે તો આપડે ખાવું હે તે મસ્ત તો લાગે.
હા. એ તો હજુ નઈ ખાધેલું સેને એ જોયલુ બીની તું મને ખવડાવજે.
સારું સારું ખવડાવાને. મસ્ત લાગે એ છે ને પેલું કઈ એવું જ ક લોટ નું કેવુ આવે તેને છે ને કાફી કાઢે ને તે છે ને ગરમ ગરમ જ ખાવાનું ને તેના ઉપર છે ને પેલું અથાણું આવે ને તે અથાણું નું પેલું મસાલા જેવા કે લખી આપે એમ મસ્ત લાગે પણ તે ગરમ જ ખાવ ને તો જ હારું લાગે એમ તો ની મજા આવે ખાવામાં
આપડે જઈએ ને તો બધું લીય આવ હું
એજ જ તો ત્રણ દિવસ છે એટલે તો આપડે હુંકે થોડું થોડું જ લઈએ હે પેલા આપડે પછી બધું બઉુ બધી વસ્તુ લઈ લે હું ને તો પછી આ બધુ ઉચકા હે બી ની સામાન પકડા હે બી ને તેના કરતાં એવું કે આજે થોડુંક લે હું ને આજે પેલા એમ કરું કે આજે આપડે મંદિર ની સાઈડ ઓળું જ ફરવું હે ને ને પહિ કાલે બીજા દિવસે આપડે અ જે આબારની સાઈડ છે ને આ સાઈડ ના ગેટહેથી ડાબી બાજુનો રસ્તો છે ને એ બાજ ની લાઈન છે ને એ ફરવું એવું કરહુ એમને છેલ્લા દિવસે તો એમ બી ધ દુકાન ઉઠવા જેમ માંડી રે તો આપણે જરાક જલ્દી જવા પડહે તો જ ફરી લેવાહે એમ આજે ને કાલે રાઈડ વાડુ માં પટાઈ દેહું આપડે ને પછી છેલ્લા દિવસે બધું વસ્તુ જે સસ્તું સસ્તું લાગે ને તે બધું બધું લઈ લે એવું કરહુ
હારું હારું તો તેવું જ કરહુ કાલે બી કાલે તો પણ દિવસ ના જીયા કરહુંને પરમ દિવસે હવારે આપને પછી તો મેળો પૂરો થેઇ જવાનો એટલે બધું પતિ જાહે એટલે જલ્દી જ જવા પડહે આપડે
હા એજ આપડે અહીંયા પાહું કે ત્રણ જ દિવસના કે અમુક અમુક જગ્યાએ તો શિવરાત્રી નો મેળો પાંચ દિવસનો ને છ દિવસનો ને એવો ભરાય પાહો આપડે એ બાજુ જ બો થોડાક દિવસ નો ભરાય હું કેય
હા, આ વખતે પાંચ દિવસ નો બગવવાનું કેહતા તો એ પા દિવસતા ભરાવાના રહે.
હા, તે એવું જ એવું જ. કઈ નઈ પણ ત્રણ દિવસ તો સે ત્રણ દિવસ તો આપડ મજા કરી લે હું જેટલી થાય એટલી હુ કેઈ?
હા હા.
પછી બીજું તો હુ કઈ બધી વસ્તુ તો જે લાગે આપણને કે ઠીક બહુ વસ્તુ મોંઘી હોયને તો ભાઈ લાવવાનું હે લાગે ને કે આપડે સસ્તી જ છે ને હારી વસ્તુ તો લેવાનું ના તો પહિ કઈ લેવાનું નહી વધારે ત્યાં.
હા.
હું કે બધા જમી લીધું કે બાકી?
ઠીક સે. એક જોરી કપડા લઈ લેજે તા પેલા કુંડુમાં નાવા એમા બો મસ્ત પેલું ગાયના મોડામાંથી પાણી ની
હા હા તે પેલું પ તે પેલું પવિત્ર જેવું માંડે છે તે ને પેલું થોડ પેલું મંદિરને આ સાઈડથી છે તે નદી હે જેવું હે ને. હા. બરાબર બરાબર ચાલને એવું બી કર હું પણ પેલા આપડે મંદિર જ જાહુ હે પેલા દર્શન કર હું પેલા ને પહી ફરવાનું તે તો બધું થીયા કર હે હું કેઈ? હ, હ. ચાલ તમે હાંજે આવા? મેં તૈયાર થઈ રે જે એટલે પહી નીકળું ને પછી જલ્દી જ આવી રેહુ હાજે હે ને?
હા હા રે મારે બી હમણાં કામ જ છે ચાલ તો.
હારું હારું ચાલ ચાલ હા.
બસ.